હલો.
હા.
હા એ તો...
હા, એક ફોન આવતો હતો ને કામ હતું સર નો ફોન આવતો હતો.
હા, લે બાકી...
હા, હા. ના હમણાં તો વરસાદના તો નથી જાતા, આ મે દી ત્યા મ જ્યા ન કરતારી અલ્ હોદવા હમ,
હા,
બ
અમે જો આજ વાળીએ ગયા તા, અમે જાજવાળિયા ગયા માંડવી નહ દી અમાર તો વસ્ વરસાદ છે નહીં,
હ
અમારે વરસાદ નથી એટલે અમારે હાલે,
અરે કઈ હે એટલે આમ મોલું નથી.
અરે એ નથી વાંધો તમે , તમે નવરા હોય તો આવજો કામ કરવા લાગજો. તો અમારે મોલી કેવા નહી,
ત્રણેક જણા જઈ આવ,
હા મોકલજો,
હા.
હા તો આવજો અમાં છસો રૂપિયા જો મૂલ છે. એવુ છે એક જણા ના છસો રૂપિયા તડકો હોય ને તો અમારે વધતું જાય તો સાત સો રૂપિયાને ઓછો તડકો હોય ને તો ચારસો પાંચસો ને લઈ ગયા,
કોયા ને હા મારા મમ્મી ને વાત કરી, બસ જો ઘરે રઈએ, ઓલી એક રેસીપી ઓની પૂછવી તી, પુડલા કેમ બનાવાય એ ટ્રાય કરવા છે મારે, પેલા પેલા આપડે ઘંઉ ના લોટ ના નથી બનાવતા, ચણા ના લોટના બેય બને ને તીખા અને મીઠા ઈ,
હા અરે એ તો બહુ મસ્ત બને કેવા મીઠા લાગે ચુલો હશે તમારે?
ચાલુ હે, તે હા હા શું હો,
ચૂલો છે ને ચૂલે બનાવા કે ગેસ ઉપર બનાવા?
શજે
હ તો ચપેલા હ ને ઘઉ ના લોટ છે ને પેલા ઘઉ નો લોટ લેવાનો એને ચારી લેવાનો, ચારી પછી ગોળ નું પાણી કરવા કે ખાંડવાળા કરવા? ખાંડ નાખવી ને હા તો તમારે ખાલી એમાં કંઈ નહી નાખવાનું, સાજી ના ફૂલ સાવ નાની એવી ચપટી એક નાખવાના, બીજું કોઈ વસ્તુ નહીં નાખવાની, પછી પાણી નાખીને હલાવી નાખવાનું થોડીક વાર રેવા દેવાનુ, થોડીક વાર રેવા દો પછી એના પર પુડલા બનાવવાના આપણેે તવી ઉપર થોડુંક નાખીને હાથે થી ફેરવવાના ગોળ ગોળ, એટલે પુડલા જેવું બની જાય હા તવી ગરમ થાય ને તેલ નાખી પછી એમા એમાં પછી એ બની જાય આછુ રાખવાનું એ જે ઢોસામાં બનાવીએ ને એનાથી થોડુંક જાડુ રાખવાનું એમાંચ પછી ઉપર ખાંડ નાખી દેવાની. પાકી જાય એટલે સરસ થાય ચણા ના લોટ માં તો એમાં તો તમારે ધી નાખવું હોય એવા તો બને કાઢો લસણ ને આદુ ને ગાજરને પછી અહ મેથીની ભાજીને, ધાણા નાખીને એનુ બેટર બનાવી આખું
મરી ચટણીને, મીઠુંને એઉ બધું
હમ્મ પછી આ રીતના જ બનાવવાની
હા, હા ભાવે ન તો હું કહું આલો ટ્રાય કરી કે લાગી ઈ કે આવડતા નથી, ઈ કે હું કહું શીખાઈ જાય બાર ને ઇ બાને મારે
હમ્મ
હા
અને જી તમે ઓલા મીઠા ગયડા બનાવો ને એના એના ભેગી છે ને અડદની દાળ ખાવાની, ઓલોણી બનાવીએ આપણે, એના ભેગી ખાવાની બહુ સરસ લાગે, બહુ મસ્ત લાગે,
અને ઓના ભેગી તો તો ચો ચટણી ને એવું હાલે ને
હા અને તિખા, દહીં
ફોદિના.
હા દહીં ચટણી લસણ વારી ચટણી બનવું અને મરચાની ઈ બનાવું, લિલી બનાવું કોઈ લાલ લાલ લસણવાળી બનાવું કોઈક વાર
હા અમે કરી ભજીયાને એવું કરતા આપ્યું વરસાદ આવે છે ને તો મે કિધુ પૂડલા ટ્રાય કરીએ હુ કવ તો લાય પુછી લવ. હમ્મ
અમના બપોરે જો ટમેટાનું બનાયવું હતું. બપોરે ટમેટાનું સાક બનાયવુ તું પછી અત્યારે પયડું થોડુક તો હાલશે. તો અમે તો અત્યારે કરું છું એટલે બપોરે મારે જમવાનું ન હોય, બોપરે જમવાનું ન હોય અત્યારે મારે જમવા ગયો એમ
બસ હજી તો ચાલુ કર્યું લા
હજુ તો ટાઈમે જ ભણવા ગયો
અચ્છા મારે વજન વધારવો એનું કઈ ઓલું હોય તો કયો, દવા કે કઈ ઉપાય કે અલા હમ્મ
વજન વધારવાની દવા તો કઈ નો કરાય, જે ઘરમાં હોય ને એવું કરાય કઈક મગને પલાળીને ખવાય મગ છે ને રાતે પલાળી દેવાનું, સવારે છે ને સવારે ડુંગળી, ટમેટું ચાટ મસાલો કેમ કેમ બનાવિએ એ રીતના ચણાની, મગની ભેળ બનાવવાની. આમા આપડે મમરા નાખીએ, આમા મમરા નાખી સોસ સેવ નાખી, તમે ડુંગળી, ટમેટા, સોસ એ બધી નાખી હલાવી નાખવાને મસ્ત લાગે. ચણા મમરાની ભેળ એવું રોજ રોજે એવું ખવાય સવારે અત્યારે સાંજના ટાઈમે, પાંચ છ વાગે બનાવી ખાઈ
વજન વધે કે?
હળદરવાળું ગ્લાસ આવે તો એકલાસ પૂરું કરાઈને અડધો ગ્લાસ, તો થોડું થોડું પિવાય, હા.
મેં દ સાદું એમને ખાંડવાળું આલે દૂધ?
હા ઘર દરવારું બહુજ
બીજું ખાંડ વાળું યાલેબબઉ ખાંડ વાળું ના પીવાય પછી ખાંડ વાળું સાકર નખાએ ખાંડ નો નખાય સાકર
હવી. હા બધા ને મજા હમણાં તો વરસાદ છે એટલે વાળીએ કે નથી જાતા. હા હામણા ગયા તા ને.
કે શોપિંગ કરવા ગયા તા કે નહી?
જેમ સાત અઠ આવે તો એ પાછી એક જોડી લેવી.
એ શું શું લીધું?
ફરવા ફરવા ના ઈ બાજુ આવશું હવે દ્વારકા તે ઈ બાજુ દ્વારકા બાજુ જાશું.
હા આવજો આવજો.
હા હા નકકી કરશું હજુ દ્વારકા બાજુકા કચ્છ આ કે બી બાજુ જઈએ.
કરતો હોય
ના એટલે હવે કઈ બાજુ જાય હવે. હા રક્ષાબંધન એ આવી
હા.
આના બાજુ.
હા. હવે અમે તો સાતમ આઠમ માત્ર નહી આલુ
હ. હા કયા છે, હા પછી હા એમાં નકી નું હોય ને સ્કૂલ ચાલુ હોય ને અમારે એમાં જ હોય.
તો આવ સો નખર નહી આવીએ.
હ અમારે તો બહુ ના હોય એક દિ ની જેમ જ હોય.
આ શાંતિ હોય.
ચાર પાંચ દીધા હોય ઓહ નાના છોકરાઓને એને હોય બધુ અઠવાડિયા ની એમ. રક્ષાબંધન થઈને તો પડી જશે અઠાવીસ તારીખે છે રક્ષાબંધન ની પછી હમ્મ પછી સાતમ આઠમ કઈક ત્રણ કા ચાર તારીખે છે. તોડી જાય છે. હા.
તમારા પિરીયડસ પ્ધતિ હોય કે?
બ નું કેવું એટલે હ મૂ તારીખે ઉજવું તો જન્માષ્ટમી. હોય મટકી ફોડ ને એવું બધું. રાખું રાતે બાર વાગે કૃષ્ણ જન્મ પછી. ને રાતે કૃષ્ણ જન્મ હોય, પછી બધા જાય દર્શન કરવા તમારે હોય એવું ઇ બાજુ? ગામડામાં
અમારે તો બોહુ સરસ હોય
અરે અહિંયા હોય.
સારુ હાલો, માર બાબો ઊઠી ગયો છે, મે રાખો.